હા અવાજ આવે છે મારો હા બસ મજામાં
હમ આજે આપડે હોલી અને ધુરાટી વિશે વાત કરીએ ચલો
હા ચલો ને આ તો બંને ભારતના ખૂબ જ આમ પ્રસિદ્ધ તહેવારો માંથી એક છે.
હા બિલકુલ હોળને રંગ નો તહેવાર પણ કહેવાય છે.
બિલકુલ અને આ ધૂલેટીને આ રંગ આમ રમવાનો દિવસ ગણાય છે એના પછી
હા બિલકુલ આ તહેવાર દેશના ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવે છે.
બિલકુલ આમ દરેક જગ્યાની ઉજવણી છે ને હરી અને એની એની રીત અલગ અલગ હોય છે
હા હોળી પહેલાની સાંજે હોલિકા દહન કરવામાં આવે છે
બિલકુલ જેમાં લાકડા ને એમ કેવાય ને કે સુખા ઝાડ ની આમ ડાળીઓ પણ ભેગી કરવામાં આવે છે એમ
હા બિલકુલ પછી તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે.
બિલકુલ અને આ પરંપરા છે ને ઘણો વર્ષો થી ચાલતી આવે છે કેવાય ને અને તમને ખબર જ હશે કે હોડીકા દહન પાછળ બી એક આમ પ્રસિદ્ધ આમ કથા પણ છે
હા તેમાં સત્ય અને ભક્તિની જીત બતાવવામાં આવે છે
બિલકુલ અને આ બધી કથાઓ લોકોને આમ સારા માર્ગ પર પણ ચાલવાની પ્રેરણાના આપે છે ને.
બિલકુલ, સારા વિચારો જીવનમાં હમેશા ઉપયોગી બને છે.
બિલકુલ, અને હોલીનો તહેવાર છે ને, આમ કેવાય કે વસંત ઋતુમાં જ આવે છે એમ.
હા બિલકુલ, આ સમયે હવામાન પણ સરસ હોય છે.
બિલકુલ, ઝાડ પર નવા પાન પણ ઉગવા લાગે છે, અને ખેતરોમાં પણ નવા પાકની તૈયારી પણ થતી હોય છે તે દરમિયાન.
હા, એટલે હોળીને આનંદ અને નવી શરૂઆત નો તહેવાર મુખપણ કેહેવાય છે.
બિલકુલ, અને લોકો ઘરની પણ સાફ સફાઈ પણ કરે છે તે દરમિયાન.
હા ઘરને સજાવામાં પણ આવે છે એ દિવસોમાં.
બિલકુલ, અને કેટલાક તો લોકો છેને રંગોલી પણ બનાવે છે, આમ કેવાય.
હા હોલી ના દિવસે લોકો એકબીજાને અ શુભેચ્છા પણ આપે છે.
બિલકુલ, પ્રેમ અને આમ સંભાવનુ સંદેશ પણ આપવામાં આવે છે તે દરમિયાન, કેવાય ને.
હા, નાના મોટા બધા સાથે મળીને તહેવાર ઉજવવામાં આવે છે.
બિલકુલ, અને આ તહેવાર છે ને એકતા નો એક પ્રતિક છ ગણાય છે એમ.
હા બિલકુલ, ધુલેટી ના દિવસે ગુલાલ વાપરવામાં આવે છે.
બિલકુલ, અને કહેવાય ને કે વિવિધ રંગોથી આનંદ માનવામાં આવે છે, કેહેવાય કે લાલ રંગ ઉત્સાહ દર્શાવે છે, લીલો રંગ પ્રકૃતિ આમ સાથે જોડાયેલો છે, અને પીળો રંગ છે ને ખુશી અને પ્રકાશ નો આમ પ્રતિક ગણાય છે.
બિલકુલ, તેમજ ગુલાબી રંગ પ્રેમ અને મિત્રતા દર્શાવે છે, વિવિધ રંગોથી તહેવાર વધુ સુંદર લાગે છે.
બિલકુલ, અને રંગ જીવનમાં છે ને અનેક આમ ભાવના દર્શાવે છે સૌની.
હા બિલકુલ, ધુલેટીમાં લોકો ગીત પણ ગાય છે.
બિલકુલ, અને કેટલાક તો સ્થળે છે ને ઢોલ પણ વગાડવામાં આવે છે આમ.
સંગીત થી આહન વધે છે, લોકો સાથે મળ ળીને ન નૃત્ય પણ કરે છે.
બિલકુલ, અને તહેવારમાં છે ને લોકોને એનેમ નજીક લાવાનો અવસર બનાવે છે, એમ કેવાય ને.
બિલકુલ સાચી વાત, સામાજિક મેલા પણ વધે છે. હોલી દરમિયાન ઘણા પ્રકારની માહિતી પણ બનાવવામાં આવે છે. મીઠાઈ પણ બનાવવામાં આવે છે.
બિલકુલ. અને આમ ઘરે આમ ઘરે ઘરે સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે, એમ કેવાય ને કે આમ મહેમાનોનું સ્વાગત પણ પ્રેમથી જ કરવામાં આવે છે તે દરમિયાન.
હા મહેમાનોને મીઠાઈ અને નાસ્તો આપવામાં આવે છે, બાળકો હાથ તેવાર ની રાહ જોયા કરે છે.
બિલકુલ, અને તેઓ રંગ વિશે ખુબ જ આમ ઉત્સાહિત હોય છે.
હા, મોટાઓ પણ તહેવારમાં ભાગ લે છે, બધા સાથે મનીને ઉજવણી કરે, તો આનંદ વધે છે.
એક નંબરની સો ટકાની વાત તમે કીધી, અને ધુ આમ કેહેવા ને કે ધૂરેટી રમતી વખ ખતે છેને સાવધાની પણ જરૂરી છે, આમ કહેવાય કે આંખ અને આમ ચહેરાની સંભાળ રાખ વી ખૂબ જ એમ જરૂરી છે. અને મેન, કે કુદરતી રંગ વાપરવું વધુ સારું ગણાય છે તે દરમિયાન.
ઓહો તમે બિલકુલ સાચી વાત કરી, તે ત્વચા માટે પણ સારા હોય છે.
બિલકુલ, અને પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ તે દરમિયાન, પાણી બચાવવાનું છે ને બધાની જોબ દારી છે.
હા, પક્ષીઓ અને પ્રાણીઓને પણ. તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
બિલકુલ, અને પર્યાવરણની રક્ષણ પણ એટલી જ જરૂરી છે આમ કેવાય ને.
હોળી લોકો વચ્ચે ના મેદ બાદ-' ઓછા કરવાનો સંદેશ આપે છે.
બિલકુલ કેવાય ને કે પ્રેમ, દયા અને માફી પણ આ તહેવાર સાથે જોડાયેલી છે.
હ માફી મળી જાય તો સારું હસતા રમતા તહેવાર ઉજવે છે.
બિલકુલ બિલકુલ હા અને બીજાનો આધાર પણ એટલો જરૂરી છે એમ કહેવાય ને કે નાના બાળકોને પણ આ તહેવાર નનો અર્થ સમજાવવા ખુબ જ અગત્યનોો થઈ ગયો છેન જરૂરી થઈ ગયો.
હા સંસ્કૃતિની માહિતી ન આવી પેઢીને આપવી જોઈએ આપણે.
બિલકુલ અમુક કહેવાય ને કે હોળી ભારતનીમ સંસ્કૃતિનો મહત્વનો ભાગ થઈ ગયો છે. છે ને આમ ધૂરેટી છે ને આને નાને રંગોથી ભરાયેલી ઉજવણી છે.
તહેવાર લોકોને સાથે લાવવાનો સુંદર અવસર આપે છે.
બિલકુલ અને તેમાં પણ પ્રેમ એકતા ખુશી અને આમ સદભાવના સાથે હોળી અને ધુરેટી ઉજવવામાં આવે છે તે દરમિયાન.
બિલકુલ હવે હોળી અને ધુળેટૂ ના બીજા રસપ્રદ મુદ્દા વિશે વાત કરીએ ચલોો આપડે
હા ચલો ને આ તો તહેવારની ઘણી આમ અલગ અલગ પરંપરાઓ પણ થી એક છે આમ કહેવાય ને કે ભારતના દરેક પ્રદેશમાં છે ને ઉજવણી ની રીત અલગ અલગ હોય છે. પણ તહેવારો નો છે ને મુખ્ય સંદેશ એક જ હોય છે. તે છે પ્રેમ એકતા અને ખુશી.
હા લોકો એકબીજા સાથે મળીને તહેવાર ઉજવે છે. હોલી પહેલા બજારમાં ઘણી હલચલ જોવાવામાં મળે છે. વિવિધ રંગ ગુલાલ અને પિચકારી વેચાતી હોય છે.
શ તમે તમને ધૂરેટી રમવાનો શોખ છે કે નથી તમારે?
હવે ઘણો બધો શોખ છે. તમારે છે?
ના મને તો નથી બિલકુલ નથી આમ કેવાય કે મને ગમતું જ નથી આમ પલળવાનું જ.
એવું? વલસાદમાં પલળવાનું ગમે છે.?
હા એ તો બહુ ગમે છે. વરસાદ કેવો કે આમ ભગવાન ન સ્વરૂપ છે. આમ વરસાદ તો વરસે એટલે ઉપરથી જ વરસવાનો છે આમ એ તો આપડ પોતે તો આમ એ કરવા નથી એટલે કુદરતની સામે આપડે કઈ ના કરી શકી એટલે પલળી લેવાનું. વરસાદ માં
ઓહો સાચી વાત છે તમારી.
અને કેવાય ને કે મીઠાઈ ની પણ આમ દુકાનો પણ આમ સજેલી હોય છે તે દરમિયાન આમ
હા બિલકુલ સાચી વાત કરી મીઠાઈની દુકાન સજેલી હોય છે ઘણા લોકો તેવાની તૈયારી ઘણા દિવસો પહેલા શરૂ કરે છે.
બિલકુલ અને ઘરની સફાઈ પણ તૈયારીનો એક મોટો અને મુખ્ય ભાગ બની. અચ્છા!
અને કેટલાક લોકો ઘરની સજાવટ પણ કરે છે આ દિવસોમાં.
બિલકુલ રંગબેરંગી આમ જલાર અને ફૂલોનોો ઉપયોગ થાય છે તે દરમિયાન.
હમ હા બધાથી તહેવારનું વાતાવરણ વધુ સુંદર બને છે.
બિલકુલ અને હોડી નો ઉલ્લેખ આમ ઘણા સહતીઓમાં પણ આમ મળે છે એમ કેવા ને કે બહુ વર્ષોથી એમ કોોડીનોો આમ એ છે ઉલ્લેખ,
હા કવિઓ રંગોને આનંદ સાથે જોડાયા છે.
બિલ બોલ ગીતોમાં પણ આમ ફોળીનું' આમ વર્ણન થાય છે એમ કેવાય ને કે લોકગીતો ના તહેવારોને પણ વધુ જીવિત બનાવે છે એના કારણ છે,
ઢોલ અને મંજીરાનોો અવાજ ઉત્સાહ વધારે છે.
બિલકુલ આમ લોકો ગીત ગાતા ગાતા તહેવારો મનાવે છે આમ કેવાય.
કેટલાક સ્તરે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ત્યાં થાય છે
બિલકુલ તેમાં બાળકોને મોટા બંને ભાગ લે છે એમ કેવ
હા બિલકુલ સાચી વાત નાટક અને લોકૃત નૃત્ય પણ રજૂ થાય છે
બિલકુલ આ રીતે સંસ્કૃતિ છે ને આમ જીવીિત રહે છે.
ને તહેવા લોકોને મધ્યમ બને છે
બિલકુલ આમ દૂર રહેતા લોકો પણ છે ને એકબીજાને શુભેચ્છા પણ મોકલે છે તે દરમિયાન
હા આજે ડિજિટલ માધ્યમથી પણ શુભેચ્છાઓ આપવામાં આવે છે
બિલકુલ પણ આમ રૂબરૂ મળીને આમ શુભેચ્છા આપવાની મજા જ કંઈક અલગ હોય છે એમ કેહેવાય ને કે આમ દૂર ર લોકોને તો ખાલી હેપી રક્ષાબંધન કરીને છોડ દેવાનું પણ આમ કેવું કે આમ સાથે સાથે સામે સામે હોય તો કઈક તેની મજા જ કંઈક અલગ જ છે એમ કેવાય ને
સાચી વાત છે હવેણી હાસ અને રુંજ નું પણ મહત્વ હોય
બિલકુલ તમે આમ સાચું કજો કે બધા સાથે વિનમ્રતાથી પણ દરમિયાન છે ને રહેવું જોઈએ ખૂબ જ એમ જરૂરી છે આમ
હમ સાચી વાત છે તહેવાર સમયસર અ સમયે સારા શબ્દો બોલવા જોઈએ
બિલકુલ અને ખરાબ ભાષાનો ઉપયોગ તો ટાળવો જ જોઈએ તે દરમિયાન
બધા સાથે વિનમ્રતાથી વધવું જોઈએ
બિલકુલ અને આપણા આમ તહેવારની આમ સુંદરતા છે એમ કેહેવાય ને કે કુદરતની રંગ અને ઉપયોગ વધુ સારી પસંદ એક થાય છે તે તેથી
હમ ફૂલમાંથી પણ રંગ બનાવી શકાય છે આપણાથી
એ તો બિલકુલ વાત છે ને હળદર થી તો પીળો રંગ પણ મળે છે ને
બીચમાંથી લાલ રંગ પણ બનાવી શકાય છે
બિલકુલ અને આ રીતે પર્યાવરણ ન આમ રક્ષણ પણ એક જુતું થઈ જ જાય છે કેવાય છે
બિલકુલ બિલકુલ મને તમારી જોડે વાત કરીને ખુબ આનંદ આવ્યો
હા મને પણ તમારી જોડે આ વિષય પર વાત કરીને ખૂબ જ મજા આવી ગઈ
ન તો ચોક્કસ આપડે ફરી કોઈ વાર વિશે પર વાત કરીશું ચલો આવજો
હાા